જય શ્રી કૃષ્ણ ભક્તિ કેમ છો તમે?
હા. પજ ચંગલા કે છે.
મે ભી મજામાં છ સાંગડા ભી મજામાં છે સાંગ છે. હા. સુના ભાભીજી ક્યા્યોચ્છા આપ ક્યાવા
હ બધા ખુબ પાણી પડ્યો રહ્યો છે. માર જાણે અઠે મુ કોઈ ની મેલ રહ્યો છે. ખુબ પાણી પડી રહ્યો છે.
હમમ કાલ કો દેખો પાણી પડ્યું રહ્યું છે હમમ.
અમારે અહીંયાભી ખૂબ પાણી પડી રહ્યો છે. જ ક ઈ ટામરા સ્કૂલ ગયા? દીકરો સ્કૂલ ગયો છે? હ આમ કે દીકરી કે છે દીકરી સ્કુલ ગઈ છે.
હા દીકરી બી સ્કૂલ ગઈ છે અને દીકરો તો જોબ ગયો છે મારે તો. ઓર તમે? સુનાઓ સાસરે મે ક્યાં છે? સબ પરિવાર મે સબ ઠીક છે હૈ?
હા સાસરા મે સબ ઠીક છે હા. સબ લોગ ભી ઠીક છે ના ઘર કા કામ કરાજા ના પાણી પડી રહ્યું છે. દવા બી ખેતમે બુએ વુઈ કરની છે હેડવા. ઓ કહીઓં ગરત ભ ખૂબ બેગી છે ગાયા ભી સાર કામ કર પડે છે કઈ ખેતા કો કામ કરું છું હનું. તમે તો ગયા બીન ખેતીવાડી તો હેની છે જોવા હમમ. હું કરું છું. હમમ તમે શું કરો છો?
હા જોબ કરું છો? ખેતીવાડી ને ગયા ભી શકો તો મને કામ કો છે હો. ઔર સુનાઓ. તમે ક્યાં છો?
હમમ. હા છોટી મોટી જોબ છે તે આંગણવાડી જાઉ છુ. મારે કો કામ કરવું છે. હા. આંગણવાડીમાં જાઉં છું. ઔર કય આપ કે વહા ઉધર કાય ઓયો છે? આપ કે ઉધર શું હોવે છે. પાણી ભળી રહેલા છે હવી?
હમમ. આ વખતે પાણી એટલો પડી રહ્યો છે કે જો જાણ જો રહ્યો છે. દેખો થોડું પાણી કામ પડે તો મેં જાઉં છું. ઓર સુનાઓ
ક્યાં શું હવે છે.
કા બસ હવે ઘર કા કામ કરું છું હ માર્કેટ જવા છો તો માર્કેટ મે ત્રીિગ્રી ડિગ્રીને કયા ભણાવા છે એટલે તો પણ ભી એતરી મેગીધી છે કે ગતી કર હોય છે હ રેડી કર ભળવી એવ મને ડિગ્રી ડિગ્રી ફ્રી છે જોવા હમ હા દેખ રહ છું અભી દખો નને સાર કા બધા હજાર હોજા વેસે એક ડીકરા કો ભણાઈ બધુ ગને ગી ગી છે
ઓ તમે બતાવ ગુજરાતી ક્યા લાગે છે આપકો
ગુજરાતી શાવ લાગે છે અને પેરન ઉડ વાળકી ખાનપાન બરોબર મળ્યા આજે જ લાગે છે કે આપણું સોબત તો છું ઘણા બડિયા લાગ્યા છે
લાગુ છે એ મને મકી પ્રેરાણ પેરાણ ઓર ગુજરાતીનુ ખાન પાણ હુ ગુજરાતી ભાષા તો ઘણી ગણી બડ્યા લાગ્યા છે હમ્મ તમે શું કહી ગયા ગયા કાઈ છેા ગુજરાતમાં
ના મે તો કભી નહી ગઈ છે ગુજરાતમા પણ વા કે બોલીલીએ આ કે પહેણા તો ઘણી ઘણી બડિયા લાગે છે એવું મને તો
હા જે અસા વર્ષોના તમે કા કરો છો તમારો આદમી કઈ કરે છે
મારો આદમી જોબ કરે છે જોબ કર પડે છે આજ કે મંગા રતે કે લોક ચિકન મેિગવી કે યે મિર્ચી ન તતરા મગેડિયા ની કઈ બતાઉ છું આપકો